તે- - હલો અવાજ ન આ કઈ.
નમસ્તે કેમ છો મોટાબેન?
મજામાં નું છું તમે કેમ છો?
હું પણ મજા મે છું.
ઓ શું કરો.
કઈ નથી કરા. ઓ શુણાવ જો?
બસ બેઠા છે શું કરો?
સા સાસરે કોની કઈ ગઈ છે.
હમ તાચ ની ગયા છે.
હમ. તમારા સાસરામાં સારું છે?
હા સબ સારું છે.
હમ. તમારું સાસરો કયાં છે?
હ સસુરાલ તો છે આં ઉદેપુર છે તમારો?
હા મારો તો સિત્તોડપુરમાં છે.
હા.
હમ. ઓ સુનાઓ જો- -
હો તમારી સસુરાજી શું કરે છે?
મારા સસુરાજી તો મટકિયા વણાવે છે.
સા મટકીયા કો વ્યાપાર કરે કઈ?
હા સાચી.
ઓર સાસુ જી?
સાચુ સાસુજી ભી વાકે સાગે કામ કરે છે.
વ સાસુજી કેવી છે આપકી?
સાસુ જી મજામાં છે.
હમ. ઓર તમને સસુરાલ કવી ગમે છે?
સસુરાલ બે દિના મે ગવી છે.
હા.
બે દિના મેં ગમે છે.
હમ કયા આપકો સસુરાલ જાના પંસદ હે કયાં.
બે દિનો મેં જાણો.
અચ્છા.
હમ. હું એ ગુજરાતી શીખર્યું છે.
હમ, બળિયા બળ્યા શીખોજે.
ઓર સસુરમાં તમને સબ જદા વાંગુ શું ગમે છે?
શું કેવો છો?
એ સસુરાલને ક્યા પસંદ હૈ?
સસુરાલ મેં તો કઈ પસંદ કોની આવે છે. હમ, સાચી વાત છે.
તમે તમે કયાં જઈ રહ્યા છે? સસુરાલ.
એ તો એ છે, બાર તો પિયરને.
કઈ નહી, ઓર તો.
તમારે કેટલા વિરા છે?
હા.
તમારે કેટલા વીરા છે? વીર, વીર, વીર કેટલા છે? વીર.
હ, એક વીર છે. તમારે?
મારે પણ એક વીર છે. તમારો વીર મોટો છે? યા નાનો છે?
નાનો છે મારે તો.
નાનો છે, મારે બી નાનોય છે.
હમ.
શું કરે છે વીર તારો?
કાઇ ની વાય જોબ કરે છે, એમ.
અચ્છા, કટે કામ કરે છે? ગામ માંય કરે છે? ક શહેરમાં કરે છે? અચ્છા, શહેરમાં કરે છે, કંઈ કસા શહેર માં કરે છે?
અટે ઉદયપુર કરે છે, વોબી.
અચ્છા, ઉદયપુર માં કરે છે, કઈ સારું છે. કે ઉદયપુરમાં તો ઘણી ઘણી નોકરી મિલ જાવે સા.
હા.
ઘણો ય બડો સિટી છે.
હમ, સાચી વાત છે. ઓર શું કરો?
અમે બેઠા છીએ, કછું ના કરી.
હમ. સસુરાલ નામ લગ્નારી યાદ આવી છે.
સાચી વાત છે. ઓ તારા વિરા ના લગ્ન થઇ ગયા?
હા.
તારા વીરાના લગ્ન થઈ ગયા કઈ?
હા, લગ્ન થાય ગયા.
હાલ ભરી થયો સારું વાત છે.
હે
ઓ તમાર શિક્ષણ હોય ગઈ કે
હા માર તો હો ગઈ શિક્ષણ
હમ્મ. તો તમારા ભવિષ્ય માટે શું વિચાર છે? હમ્મ સારું છે સારું છે.
હમ્મ તમારા ભવિષ્ય માટે શું વિચાર છે?
ભવિષ્યમાં તું તો હે મહેનત કરા ને
સાચી વાત છે ખુબ મહેનત કરીને આગળ વધવા માંગુ છે.
હા હા સાચી વાત છે.
હમ્મ તારા ઘરામ બધા કેમ છે?
સબ મજામાં છે.
સારી છે
સસુરાળમાં તો દેખ લો શરૂઆત તો માતા પિતાને ઘણી યાદ આવે છે
સાચી વાત છે ઘણી ઓલીઓ આવે
હમ્મ.
હમ્મ.
હા પણ ધીમે ધીમે સસુરાલમાં મન લાગ જાવે છે.
હમ્મ. સાચી વાત છે કેટલો સમય થઈ ગયો લગ્ન નું
માર લગ્ન થઇ ગયો ને બે બે સાલ થઇ ગયો
બે સાલ થઈ ગયો સારુ માર તો થઇ ગયો ને પાંચ છે સાલ થઇ ગયો
હા હા બળિયા બળિયા
ઓર સુણાવજો
કાઈ નહી સસુવાલમાં એવા આપ્યા પ્રેમ અને સન્માન અને સમજદારી મળી જાવ તો ઓ શું છાવે છે.
સાચી વાત છે.
હમ્મ.
તમારે કેટલા બાળકો છે.
ની મારે ની છે.
અચ્છા બાળકો નથી છે.
હમ્મ હમ્મ.
સારું છે કોન કેટલીક કોલ થઇ ગઈ તમારે
મારે તો થઈ ગઈ નહી આબર તો દસ કોલ થઈ ગયા
બસ કોલ થઇ ગઈશ
હા અબી તો બાકી એ ખુબ સારી કરની છે.
સારું છે. મને તો હાલ શરૂ કર્યો છે હાલ તો તીન ગોલી થઈ ગઈ
હોય ના હો જાયગી
હમ્મ.
ઓર સુનાઓ
ઓર તો, ક્યા સુના? તમારે જીમ તો બની ગયો છે?
હા.
તમારે જીમવાનું બની ગયો છે?
હા, ભણી ગયો છે.
હમ.
બ બસ જીવનો છે, તેમ મને બી બુલાવ્યા છે એક વાર.
હમ, તમે કેયા ગમે છે? જીમનામાંનું.
હ સબ ગમે છે, દખો રાજસ્થાનના તો દાલબાટી જદા ગમે છે.
હા, દાળ-બાટી, ચૂરમો ઘણું ગમે છે, એમ ગુજરિયા ત્યારે. તો ઢોકળા ને, ખાંડવી બહુ ગમે છે.
હા, ઢોકળા, ખમણ, ખાંડવી ઘણું બધું ગમે છે. તો જલેબીને, ફાફડા તોના દેખલો ખુબ પ્રસિદ્ધ છે.
સાચી વાત કીધી છે. હ, માભી ગામાં ગયા થા.
હા.
જે તે ખાયથી દાલવાટી, ચુરમાન ઘણો પસંદ આવે છે.
હા, પેલી ગેસના ચૂલા પે બની જાવ છે, કેે સ્વાદની આવે છે.
હ, મને તો ગાવનું જીવન ખુબ પસંદ છે. હ ગા વાળી યાદ ભી ઘણી આવે છે.
હમ. હમ. સાચી વાત છે, મારી ગામ છે, મમ્મી પાપ્પા. ગાવ મે વસે છે.
ઓ, તમારા સાસુજી કે કામ કરે છે?
કઈ નઈ હોય, ઘર ઘર કામ કરે છે, એ.
હમ.
તોય મિલન કરલા આનવા કઈ નહી ઓડતો.
ખેતીવાડી ભી કરોગી છે?
નહીં ખેતી વાડી તો નહીં છે.
તો વાકેલા કઈ વ્યાપાર કઈ છે, ખેતી બાડી કોની છે, તો.. ધર પે કાઈ કરો છે?
જોબ વગે સબ કામ કરે છે, એ વ્યાપાર.
હ, તો થેગમાં શું કરો છે?
કઈ નહીં મેં ઘરે જ રેવાન છે, એનવા.
ઘર કો કામ અને આરામ કરો છે.
હા, બસ એ કરા છે.
સારું છે, ઘરકો કામએ ઘણો વેવે છે.
એટલો આખો દન ચાલો ભલે એ.
હમ, ગરામાં તો કામ એકલો ખતમ કોની વેવે છે.
સાચી વાત છે.
હમ, સાચી વાત છે.
હમ.
હમ.
હમ.
તઈ નહીં આવતો.
હા. તમે બી આવજો.
હા. સારું. હા, ઠીક એ..
હા, ઠીક છે. એક ખરા કર,